કઈ નને બસ ક્યારે બેસી રેલો.
આરામ ઘરે બોલો ઘરે બોલો સ આરાને.
સારા સારા.
બરાબર બી શું ઘરે જ હમણાં.
ઘરે જ ઘરે જ તમારે ઘ ર.
અમે ભી ઘરે હમણાં તો ખેતીવાડી ન જ કરીએ છીએ અમે તો.
સારા સારા તમારી ખર સારા. તારા તમારી.
અમારી ઘરે પણ બધા અરી ઘરે બધા સારા છે અને તમે તમારા છોકરા શું કરે છે નિશાળમાં જાય છે ભણવા.
જાય. જાય સ્કૂલ માં વાકસી.
બરાબર કયા ધોરમાં પણી. લોકો. કયા ધોરણમાં ભણે છે.
હા અણા. હા નવમોમાં હશે ને બારમામાં જેવો હશે. તમારે.
અમારે પણ એક દસમામાં છે ને એક અગયારમાં છે.
હા તો સ્કૂલમાં ભણતર કેવું તમારે અહિયાં.
બહુ મસ્ત ભણાવ છે એકદમ સારું.